હલો.
હેલો.
હા.
કેમ છો?
બસ મજામાં. તમે કેવો?
બસ મજામાં. બોલો આજે આપણે હલો.
હા કેવું છો આજનો દિન?
બસ મજામાં છે. બોલો.
થઈ ગયો છ, ચા, પાણી થઈ ગયું તમારી?
હાઓ થઈ ગયું. બસ આપણે જો ને હ આજે ક્લાઇમેટના બારામાં બાત કરીએ.
એના બરામાં?
હા ક્લાયમેટ વેધર. હા જો નહી હવે વરસાદ ચાલુ થઈ ગયા છે. હા બસ આ વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે હવે
વરસાદ ચાલુ થઇ ગઈ. પણ વરસાદ આવી નહી ના હવે
પણ આવે ત્યારે એવો આવશે ને કે થવાનું નાય નામ નહીલે
પણ આ વરસાદ મોસમ વાલા કે છે કે, આ વર્ષ વરસાદ બહુ ઓછી છે.
હા એ તો છે જ. ઓછો વરસાદ હોય તો હા બોલો.
ક જગ્યા પર વરસાદ પડી્યો પણ આપડા અહં બાકી જગ્યા પર ગુજરાતમાં વરસાદ નહી પડ્યો હમણાં. કઈક કઈક જગ્યા પર કાલે વરસાદ
હા એ તો છે જ વરસાદ મતલબ કેવી રીતે આવે ત્યારે બહુ વધારે આવે છે કે મતલબ
હા તો એમ જ એમજ હા પા પાછલા વર્ષ પાછલા વર્ષ પાછલા વર્ષ જો અનાથી પંદર દિવસ હમણાં આ પંદર દિવસ કંન્ટિન્યુ વરસાદ ચાલેલી હતી. પણ આ વર્ષ તો વરસાદમાં કઈ બુદિ લાવી
હા એ તો છેજ આ વખતે વરસાદ પણ ઓછો છે ને બરાબર બરાબર આવે તો સારું કારણ કે છે ને હા. કારણ કે છે ને ખેડૂતો હા એ તો છે ખેડૂતો બિચારા રાહ જોતા હોય છે કે ક્યારે વરસાદ આવે ક્યારે ખેતી બરાબર રીતે થાય અને અનાજનો પાક બરાબર સારી રીતે થાય એટલે લોકો લોકોને પણ અનાજમાં કોઈ તકલીફ ના પડે.
એક ના એક ના ખેતી વ્યવસ્થિત થાય સ્ટોરેજ આપડણે ખાવા બી મળી એમ કેમ કે કે વર્ષ તો જ બરાબર નઈ પડી તો ખેત માં ભી કશું આવે નઈ.
હા એજ તો એટલે છે ને વરસાદ થવો પણ જોઈએ પણ બરાબર માત્રામાં થવો જોઈએ વધુ પડતો વરસાદ થાય વધુ પડતા વરસાદ થાય તો શું લોકો કોને ઘણી જગ્યાએ તો એટલો બધો વરસાદ થાય છે કે એટલું બધું નુકસાન થાય છે. કે મતલબ પાણી ના પાણી ભરાઈ જાય છે, તળાવો એટલા બધા ભરાઈ જાય છે ને ઘણી જગ્યાએ, તો મતલબ એટલો બધો કે વાહનો પણ આર પાર થઈ શકતા નથી, એટલો બધો પાણી ભરાઈ જાય છે. ઘણી જી કેટલું બધું નુકસાન થાય છે, વધારે પડ
હ પાછળના વર્ષ જો ને કેટલો બધો નુકસાન થયેલો, એમ ના આમ મારા ખુદ ના ખેતરમાં એક સાત આઠ, લાખ, નો નુકસાન થલો હત. હમ્મ, આમ બધું મતલબ એમ મુ આપડે જેટલી જેટલી, જરૂરત હોય, ને એટલી જ વરસાદ આવો જોઈએ. વધારે, વધારે માફમા માપના બારે જઈને, આ બધું નુકસાન કરે છે.
હા, એ તો છેજ. એટલે જે છેને, પ વરસાદ નો એમ તો પાણી આ વરસાદ આવે, ત્યારે છોકરાઓ પણ કેટલા રાજી થાય, છે મતલબ આટલા એ લોકો આટલા બધા ગરમીથી ત્રાસી ગયા હોય, તો વરસાદ આવે ત્યારે કેટલા રાજી થાય છે ઉપર ટેરેસ પર. જઈને કેટલી મજા કરે છે, અને મતલબ આ પશુ. અ કેટલા મતલબ એ લોકોને સંતોષ થાય છે, ક-કે એ લોકોને પણ ગરમીમાં બિચારા પાણી પીવા માટે કેટલા તરસે છે, પક્ષુઓ પ્રાણીઓ ને લોકો.
અને આ વરષની ધૂપ બી બઉ, બઉ મતલબ, બઉ ખરાબ.
હા, આ વખતે ગરમી પણ ગરમી પણ કેટલી હતી. બધા ગરમીમાં આપણને મતલબ બસ. હ, કશે આપણને ગરમીમાં, કશે જવાનું પણ ની નથી ગમતું. ને કસે પણ ટ્રાવેલિંગ કરવું હોય, તો આપણને એટલો મતલબ ત્રાસ આવતો હતો, કે આટલી ગરમીમાં કેવી રીતે ટ્રાવેલિંગ કરશું, ને અ એ
ગરમીમાં તો, કોઈ મતલબ હવાર ના દસ વાગે લધી બહાર નીકળે પણ, દસ વાગે ના પછી કોઈ બહાર નીકળનાનું સોચવાનું, બી નઈ એટલી બધી ગરમી હતી.
હા, એ તો છે જ.
હમણા બી એટલી બધી ગરમી પડી છે, એ તો કેવાનું જ નઈ.
એ તો છેજ, વરસાદ આવે તો આમ કેટલા બધામાં અ કેટલું, બધું આમ સારું થાય.
સારું થાય છે, બધી આવી જાય એક શાંતિ થઇ, જાય. બધા ખેતર પર ખેતરી ખેતર કરવા વાળા, લોકો ના ચરા પર થોડી નુકસાન, નુકસાન આવી જાય.
સારા લાગે છે.
એજ, એજ લીલા, લીલા હા અને થોડો બઉ આપડે બી બહાર ફરવામાં થોડો એન્જોયમેન્ટ આવી જાય, એમ કે બધી ગ્રીનરી છે, બધા જ તો આપડો બી મન રમી જાય.
હા, એ તો છે જ વરસાદ માનવ જીવનને એવો એ મતલબ એવું આમ સારું લાગે છે, આમ ગરમીથી રાહત આપે છે હવામાન પણ કેટલું મસ્ત ઠંડુ થઈ જાય છે, ને જેને વરસાદ આવે એટલે છેને ઘરમાં તો મતલબ ઓલમોસ્ટ, બધા ના ઘરમાં છેને, ચાઈ ને ભજીયા ને વરસાદમાં એવું ખાવાની પણ કેટલી મજા આવે છે.
હમ, હમ મારે તો એવું જ પ્લાન રાહતો હતો એ પહેલી વરસાદમાં તો હું આખુ પહેલી વરસાદમાં હાર જઈને પૂરો ભીમ રહી જવાનોને કઈ હોય આ બનાવના ખાઈ ને મસ્ત કરી પણ દેવાનું અને એક અલગ મોસમ થાય છે આના પડો હારો વરસાદ થઉં સૌથી ફેવરેટ મતલબ સૌથી ફેવરેટ આ સીઝન છે.
હા એ તો છે જ. વરસાદ આવે એ ટલે આમ મસ્ત ફ્રેન્ડો સાથે પણ આમ કેટલા બધા મસ્ત ઠંડક હોય તો આપણે ની ચે પણ બેસીને આપણને કેટલી હવા ઠંડી ઠંડી હવા આવે છે. ફ્રેન્ડ સાથે મળીને બાર ખાવા જઈએે છે કેટલી મજા આવી જાય છે.
એમ બધું વરસાદ ના વર સાદ નું સિઝન જ હારો છે એમ કેમ કે ગરમી માં કોઈ બહાર નીકળતો નહી ઠંડી માં બધા ઘરમાં જ રહે છે બા વાગ પણ વર્ષ કેવું છે થોડી ગરમી થોડી ઠંડી એકદમ લિમેટ માં છે, બધું
હા. મેન શું આવે બધા ને ઘેર ખેતી કરવા વાળા ખેડૂતો એ લોકો બધા છે ને, વધારે તો વરસાદ પર જ આધાર રાખે વધારે આધાર રાખે. રાખે છે સારો વરસાદ થાય તો સારો પાક થાય છે.
આ રોકાવાનો તો બધાને વધુ વરસાદ પર જ ડિપેન્ડ છે ના વરસાદ ઓછો થાઈ છે. તો બી પ્રોબ્લેમ વધારે થઇ ગાય તો બી પ્રોબ્લેમ.
હા, તો મતલબ આમ સારો વરસાદ આવે તો સારો પાક થાય છે. તો ખેડૂતોને પણ સારી આવક મળે છે. અને મતલબ દેશમાં પણ છે ને, બધાને અનાજ માટે રાહત થાય છે આમ. હમ.
છે
હા.
તમારે તો આ બાજુ વરસાદ પડે છે આમના?
એ તો છે જ. પૃથ્વી પર શું પાણી તો જીવનનું મતલબ એક અમૂલ્ય મતલબ પેલું છે, આમાં વધારે પડતું પાણીનું જ મહત્વ ગણાય
પા પાણી ના રહે તો પાણી જોઈ જ ના પાણી ના રહે તો કોઈ જીવ જંતુ પશુ પ કોઈ ના રહેવા રવિ છે. પાણી ના વગર કશું નયને આપણુ
તો બરાબર કેહયો તમે
આપડો જ નહી હા પાણી ના વગર ના પક્ષીઓ ન કઈ ચાલે ના વૃ નો કઈ ચાલે ના આપણો કશું ચાલે ના ખેતર વાળાઓનો કશું કોઈ મતલબ પાણી એક તંગીનું ને આપડ જીવનનો સૌથી વધારે નો મ કોઈનો ટોપિક છે પાણી
એ તો છે જ પાણી વગર શું પૃથ્વીની પણ આપણેે જ આમ જીવનની પણ કલ્પના નથી કરી શકતા વરસાદ શું માત્ર પાણીનુ જ અ એમ નથી એમ ખેતીમાં, પર્યાવરણ પક્ષીઓ પ્રાણીઓ માનવજીવન માટે તો પાણી ખુબજ જરૂરી છે. હવે ગરમી હોય તો તેમાં તો પાણીનું કેટલું આપડે અછત પડે છે કેટલું કાળ પડે છે. પણ જેમજ વરસાદમાં કાળાવા એટલે છવાઈ જાય એટલે બધા એટલા ઝૂમી ઉઠે છે ને કે હવે વરસાદના ટીપા પડવા ચાલુ થઈ જાય એટલે આખી પ્રકૃતિ આમ ઝૂમી ઉઠે છે મતલબ કેટલું ગમે છે એ લોકોને
એ તો છે અને આમ જેવું કેવા કેવાય છે કે અ માણસના જીવાના માટે અન્ન વસ્ત્ર નિવારણ આ તીન મૂળભૂત દર્જાઓ છે પણ મને લાગે છે કે અન્ન વસ્ત્ર નિવારણના હાથે પાણી બી બહુ જરૂરી છે. કેમકે કે પાણી ના રેય ના તો કશું ના ત્રણ એમે તમે એક એક એક એક દિવસ તમે ભુખા રહી શકો છો એક દિવસ તમે ઘરની બહાર રહી શકો છો, એક દિવસ તમે ચલો ભાઈ કપડાં નહી તમે રહી શકો છો પણ એક દિવસ તમે એક કલાક વગર પાણી ના ન લઈ સકતા.
હા એ તો છે જ પાણી છે તો બધું છે.
પાણી છે પાણી તો પાણી એક એક બુનદ જીવન છે.
તો, ને વરસાદ અને જયારે વરસાદ આવે છે, ત્યારે આપ પને પીલી જે માટી હોય છે ધરતીની તે કેટલી મસ્ત આવે માટીની સુગંધ કેટલી મસ્ત આવે
પહેલી વરસાદમાં આવે છે, જેનો ખે જેનું ખેતર હોય ને આ ખેતરમાં જઈને બેહવાનું મસ્ત વરસાદ પડે તેના પર પાંચ મિનિટ પછી તો સુગંધ આવેને આના સુગંધના હામે ચોકલેટની બી સુગંધ ફેલ છે.
એ તો છે જ એટલે જ તો વરસાદ છે ને માનવ જીવનને મતલબ અનેક રીતે લાભ આપે છે જેવી રીતે ગરમીથી રાહત મળે છે, ને હવામાન પણ કેટલું ઠંડુ થઈ જાય છે વરસાદમાં પણ આ લોકોને આમ ચા અને ભજીયા અને અર ગરમ ગરમ નાસ્તો ખાવાનો પણ કેટલો આનંદ માણે છે બધા.
હા એ તો છે. હા તમારી વાત હાચી છે.
ને બાળકો પણ છે ને આમ વરસાદ ચાલુ થાય એટલે છે ને પેલી આપડે કેવી રીતે પેલા નાના હતા ત્યારે પેલા કાગળના હોડીઓ બનાવ કરતાં હતા અને પાણીમાં કેટલા અમ અ કેટલા કેટલી મસ્તીઓ કરતા હતા.
આચારના ભાવ જો મારો છે આ નહી મતલબ બોટો પછી, આ કાગળની નાવો આ નહી બનાવતા. પણ આ અમારા વખતે કેવું થતો. એ પેલી વરસા માં નાવ છોડવાની પછી પેલી વરસાદમાં ભેગો થવાનો આ બધું
એ તો છે.
એ ભાઈ બોડી એમાંથી પહેલી વરસાદમાં ભીગોતા મે તો આ બધું ઘરના લોકો મારી મારી અમને વરસાદમાં ભીજવા થોડા મોકડયા આવતા હતા.
બરાબર, કઈ નઈ ચાલો હવે વરસા વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદના દિવસો એટલે મજા કરીએ.
હા તો ચાલે ચાલે, હોવ હા.